શું કરો ધ્રુવભાઈ?
કાઈ નઈ બસ જો અત્યારે તો બાહાર આવ્યા હતા
એવ અત્યારે બાર એક સાડા બાર થયા હો
અત્યારે કાઈ નઈ ભાઈબંધ સોડા પીવી સોડા પીવા આવ્યા હતા.
એમ છે.
હા તમે કઈ બાજુ?
મમ્મી અમ્મી ભાઈ બહાર જ હતા કાલે શનિ રવિ છે તો રજા છે એટલે બાર ચાક ફરવા નીકળ્યા.
હમ હ કઈ બાજુ રહો તમે અત્યારે?
અત્યારે અમે હેને રાજકોટ બાજુ છીએ.
હમ હમ ત્યાં ત્યાં શું હતુ?
ત્યાંની કંપનીમાં એ.
હા કેવા?
એ આપડે કંપનીઓ હોય જ આપડે હૂ કેવાય કે બે બી એસ સીમાં એવું ભેગું થતું ન હોતું એટલે એને એક્સમાં નાખીને કંપનીમાં લાગી જાય એમ.
એવું છે.
હમ હમ.
કંપની હોય એમને રાજકોટ
હોઉ તમે શું કરો?
કાઈ નહી હું અત્યારે બીએસી કરું છું હું
કઈ બાજુ જુનાગઢમાં કઈ કોલેજમાં એમ છે?
હમ.
ભઉજીનું તો નામ છે હો.
હા નામ તો છે પણ ત્યાં બહુ કોર્સ છે ને એટલે નામ છે.
એમ છે હુ આર્ટસ કોમર્સ સાયન્સ ત્રણે ત્રણની કોલેજ છે.
ના કોમર્સ ની નથી સાયન્સ ને આર્ટસ ની જ છે.
હં હા.
હમ. સારું છે એમ ભણવાનું એમ તો ભણવાનું સારું છે પણ આમ બવ સ્ટ્રીક સ્ટ્રીક બહુ છે.
એવું છે.
હા હા.
મતલબ હું કે અમદાવાદમાં રાજકોટમાં કોલેજ હોય એના જેવું નથી એમ ને
ના આમ મોજ શોખ માટે કોલેજ નથી આમ સ્ટ્રીક બહુ ભણવાનું ફોલમ બહુ સ્ટ્રીક છે.
હ એવું છે.
હા.
બાકી તમારે રહેવાનું કઈ બાજુ?
રહેવાનું અમારે કાળવા કાો કાઢો છો.
એ એમ છે.
હમ તમારે કઈ બાજુ રેવાનું?
મારે હું કે કંપની તરફથી
હા હા કંપની તરફથી રૂમ આપવામાં આવે. હમ રેવાનું બધી ફ્રીમાં?
બધું એને એવું પણ છે
હમ હમ.
બોલો બોલો બાકી શું હાલે?
આવો આ બાજુ જુનાગઢ બનાગઢ બાજુ ફરવા એક દિવસ વરસાદ અત્યારે તો કંઈ છે ને બે દિવસ થી બહુ હતો વરસાદ.
એમ છે તો તો તડકા પડતા હે ને.
હા અત્યારેાર તો આજતો બઉુ તડકો અને ગરમીને બહુ હતું છે.
હા હા.
હ.
આવીએે થોડોક વરસાદ થઇ જાય લીલું ચમ થઈ જાય તો આવીએ.
હા ત્યાં આવો આવો આપડે સીધું ના. બહુ ફરવાનું છે બધી ગીર. નારને છટાશંકરને બધી જાશણી.
હા દરાક વરસાદ વરસાદ પડી જાય લી અત આવી જાય તો આવીયે. હા તો મારી જઈએ.
હા ત્યાં આવો એટલે મજા આપે એમ વ્ય સારું આવે ખોટા બોટા.
એવું છે.
હમ.
તા આ તો મારી. હું હ ને હુના સાઈડ ન હું.
હા હમ.
એ તો કંપની ના ના ન આપે શું કે રાજકોટ બાજુ આવ્યા.
હા એવું છે હમ. હમ હમ.
વલવાડ. ખબર છે જુનાગઢ ની મીટર ગેસ ટ્રેન હા. એવા જંગલ સાઈડ થી બહુ મજા આવે એમ.
હમ હમ. આપણે કઈ સ્કૂલમાં તમે સ્ટડી.
મે હ બીણ તો. દી ગોખલા હૈ ને એ બાજ.
હ સાન્ન્યાસ કરી એમ.
હા ન્યાજ બધુ કે.
હમ હ.
કોલેજ વેરાવર સાઈડ કરી હતી પછી એટલું બધું રાય્યું નહી એટલે કંપની માં જોડાઈ જ જાય.
હા હા. બે ત્રીજું વર્ષમાં આમને કોલેજ નુ હમ
તમારા કેટલા વર્ષ પૂરા થયા.
મારે બેવિયર પૂરા થઈ ગયા.
એક બાકીે કે સોતું કરવાન હો.
ના ના આપડે ત્રીજા વર્ષમાં. કે કોલમ મળીએ તો નથી કરવાનું થતું.
એવું
હમ બાકીને કરવું જોશે
એમ હું એમ નો કઈ વિચાર કરો
એમએસસી માં તો વિચાર તો છે પણ હગર જોયું જ.
હ હ.
હ.
એટલે ન લાગે તો કરવાની એમ કે.
હા હા ના કઈ મેળા આવે ને તો પછી કરવી દઈ.
હમ હા. હું તમાર મોળ ગામ ક હોય.
મારમર ગામ ખંડેરી.
હાજી કઈ બાજુ.
આમ પ્રાચી બાજુ.
ગી સોમનાથ જિલ્લો લાગુ કરે ગયા.
હા દીર શન્યા.
એવું
તમારે તમારે તમારે કયું લાગવું પડે હું દીવ ના
હા હું ના આપડે કીસોમ ના તો જીલોું તો લાગુ પડે
હમ હમ પણ દ ઉં નામ
હમ
હા ઉનાની પેલા આવે કે પછી આવે તમારું કામ
ના ઉના પહેલાં આવે ઉના પછી હું અમાર કામ પછી ઉઊ ના આવે
હમ
હું હ એક વાગ્ય આવ્યો તમારે ક્યારે હોવાનું હવે
બસ હવે થોડાક પાંચક મિનિટ સુવાનો વિચાર છે હવે
એમ છે
હા તમારે શું અત્યારે તો સારામાં સારું હ ને બધ
હા અમાં તો એવું જ હલે હાલાાગે છે
હા
જા મળે હવે હા તો ઘેર આટો મારી
હ તો અહં શું પગાર શું આપે તમને
અમારે પચીસ હજાર પગારે અત્યારે
હા હા પચીસ હજાર કો હ
હા પોવાય જાય કંપનીમાં બધું છે ખાવા પીવાનું તો બ પોવાય જાય
હા તો વાંધો ન તો તો પોક્સા જે
હા અભિયાન જવાનું બધુંની ઉપર છે એટલે
તો આ તો ના આવે બાકીને તો મોંઘું પડે આપડે
હમ્મ બાકી તો બહુ મોંઘું પડે એમ.
હમ
પચી હજારમાં થોડું ભેગું થાય પછી
પચી હજાર માં થોડું ફાય
જુનાગઢ ને ઉું ના સાઈડ હોય તો જ હ લ આ તો રાજકોટ બાજુ એ તો એજ ન ભેગલ થાય ને એમ.
હા રાજકોટમાં તો પાછું બઉ બધી જમવાનું
હમ્મ. હું તમારે એટલા જમીન બમીન હે કે નઈ.
હા જમીન તો હે ને દશ એક વિઘા જેમ છે.
એવું છે કેટલા ભાઈઓ હો તમે? હા હા.
તમારે છે કે જમીન ગમીન કઈ.
અમારે છે બે-ત્રણ વીઘા ખાલી ઘર પૂરતું થાય એટલું હે. હમ.
શું વાવતા હશે ને એમાંધું વાવેતર કરતા.
હા એટલે હું કેવાય ગયા અમે મારા પપ્પાને બે ભાઈઓ હે એટલે વર્ષે વર્ષે એક એક ભાઈ ભાઈ
એ જમીન કેટલી તમારે?
બે બે ત્રણ વિઘા હે.
હા એ છે.
હમ્મ એટલે વર્ષે વર્ષે વાય ખાલી ખા હ કે ઘર પૂર તું થઇ જાય. વેચવાનું કે એવું કઈ ન હોય.
હમ્મ તમે એક ભાઈ એટલે વાંધો નહી આવે તમારે. ભાવ છે ભાગના તો.
હવે એ એક વીઘા નહી હોય કર. આમ રેડી છે શું કેવાય કે ગંધ પૂરતું થઈ જાય
હ તો તમારે શું બીજી આવકમાં શું છે.
તા ટાઈમ છે, એક પથ્થરની.
હા હા.
ઈમાંથી હાલ્યા અત્યાર તો બંધ છે એક વર એક-બે વરષ થવા આયવા.
હમ્મ પરમિશન ઉપર છે. પડમિશન મળી ચલુ થાય.
તથી પરમિશન નથી મળી.
ના, ના બે વરસ થવા આયવા એમ.
હા તો ક્યારે પરમિશન મળશે.
એનું તો કઈ નક્કી ન હો બે વરષ થાય ત્રણ વરષ થાય મળવાની હોય તો મહિના થી મળી જાય એમ
હમ્મ હમ્મ
હ જોઈએ જ.
થોડીક લાગવગ લાગવગ કરાઈ હોય તો મલી
હા એવું પણ એવું ક કરતા હ નહી વાત જોઈએ હવે ક્યારે મળે
હમ હમ.
બાકી તો મળી જાય, માર પેલા એમને પરમિશન વિના શરૂ હતી.
હમ, હમ તે ત્યારે ત્યારે કાઈ વાંધો ના આવતો પરમિશન વગર
ત્યારે હું કે તો ત્યારે હું કે આમ પરમિશન ન લીધી હોયને મ કે જડ ચડી ગઈ હોય તો પછી ન મળે એમ.
હમ હમ.
પરમિશન લીધી હોય તો કઈ વાંધો ન આવે કોઈ કઈ ન હો કે એમ.
હમ, પસી બંધ કરી દે પરમિશન મલી જાય. હમ્મ હમ્મ સારું ખ્યાલ ત ક્યાં
એમ તો હારું હલે હવે શરૂરી થાય તો બાકી આમ હુ કે મોડી શરૂુ થાય થઈ ફાયદો છે કેમ કે કે ભાવ હો ને
હઅ, હઅ હા, પથ્થરના ભાવ તો તો અમાર શે એટલે સારું.
હમ, અત્યારે થાય કે પછી મોડી થાય સ હારું કે.
હા પૈસા જ આવશેને.
હમ, અત્યાર થાય તો એમ હુ કે ઘરનું જાલતું રે એમ.
હા અત્યારે તો બીજું તમાર તો કઈ બિઝનેસ નથી સે
ના, માર પપ્પા એક કોન્ટ્રાક્ટર હે.
હા કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર રાખતા હે ને બધ.
હમ ને હું કંપની મા
હું હાલે બાકી જુનાગઢમાં?
કઈ નઈ બસ જો સારામાં સારો વરસાદ બરસદ આવ્યો તો ફરવા જાઈએ બાકી ત્યાં ગરમી બઉ જ
એ હા જુનાગઢમાં તો બઉ પડતી હવે.
હા, બોઉ જ.
હમ્મ હજી તો શું કેવાય ઝડવા ના લીધે ઓછી પડતી હ બાકી રાજકોટ ને અમદાવાદ. તાજુ તો હવ બઉ પિસ્તાલીસે પોગી જાય.
હા, અત્યારે તો બઉ જ ગરમી ભાઈ બઉ એટલે.
હારું ના નીકળાય
હમ્મ હમ્મ
વાંધો ની તો હું કઈ રાજકોટ બાજુ આવો તો ફોન કરજો.
હા તે એ બાજુ આવું તમને ફોન કરું રાજકોટ બાસ્કોટ બાજુ.
હમ્મ અમે થોડોક વરસાદ વરસાદ થઇ જાયએ તો પછી આવીએ જુનાગઢ.
હા વરસાદ વરસાદ થાય થોડોક પછી જુનાગઢા આવો એટલે બધીને રખાડવા જઈએ.
હાલો કાઈ વાંધો નઈ.
હાલો.